હેલો!
હલો!
હા અવાજ આવી કેયા છો?
હલો અવાજ આવે છે?
હા કેમ છો?
બસ મજામાં તમારો અવાજ દૂરથી આવે છે?
એવું? હવે આવે છે?
હા સમજાય એવું છે, પણ દૂરથી આવે છે. બરાબર ક્લિયર નથી સમજાતું.
નેટવર્ક તો ફૂલ છે આ પાસે શું ખબર? હવે આવે છે?
હલો, !
હા બોલો? હેલો!
હલો!
હા બોલો? હા બોલો?
કેમ છો મજામાં?
હા મજામે તમે કેમ છો?
બસ મજામાં હવે એકચુલી આપડે આજે પાણી પીવા વિશે વાત કરીશું કે પાણી પીવાનું શું ઇમ્પોર્ટ ન્સ છે આપણી લાઈફમાં
સાચી વાત
જોલીએ આપણું શરીર જ સેવન્ટી પર્સન્ટ પાણીનું બનેલું છે
હા જી વાત
તો આ એના માટે આપણે શુદ્ધ અને હાઈજેનિક પાણી પીવું જરૂરી છે એના વિશે વાત કરીશું તેનાથી આપડા શરીર પર શું અસર થાય છે કેટલું પીવું જોઈએ એ બધી આપણે વાત કરીશું ઓકે
હા ઓકે
તો આપણે આખા દિવસમાં અ ત્રણ ચાર લીટર પાણી પીવું જોઈએ અને બની શકે તો સવારે સવારે મેક્સિમમ પાણી પીવું જોઈએ કે જેથી કરીને આપણું પેટ સાફ રહે છે આપણને ડાયજેશનની કંઈ પ્રોબ્લેમ નથી રહેતી
સાચ વાત સવારે ઉઠતા તમે આ સવારે ઉઊઠતા ગરમ પાણી પીએ કાર તો આપણા શરીર માટે બહુ સારું છે ગમે તે જાતની તકલીફ ના આવે કોઈ જાાડે પેટ ગેસ નહીં થાય પેટ સાફ થઈ જાય શરીર બી આપણો પતલો થાય શરબી ના વધે
હા, હા, એ હુફાળું પાણી પીવું જોઈએ પણ જે લોકો કો જે લોકોને ગરમીનો કોઠો હોય ને એ લોકોને ગરમ પાણી સૂટ થતું નથી તો એણે ના એના એની તાસીર પ્રમાણે પાણી પીવું જોઈએ કેમ કે મને પોતે તાને જ એવું છે કે મને પોતાને ગરમ પાણી સૂટ નથી થતું.
હાચી વાત
તો એના લીધે અ આપડી આપડી જો તાસીર ગરમ હોય ને તો આપણે માટલાનું કે ડાયરેક્ટ ફિલ્ટરનું પાણી પીય શક કીએ છીએ પણ પાણી પીવું જરૂરી છે કે જેથી કરીને આપણને ડાયજેસ સનની પ્રોબ્લેમ ન થાય એમ
હાચી વાત છે.
હ, અને પછી અ આપડે આખા આખા દિવસમાં ત્રણથી ચાર લીટર પાણી પીવું જોઈએ. જેથી કરીને અ આપડા આપડી કિડની બરાબર કામ કરે છે અને આપણા શરીરના ઝેરી તત્ત્વો પણ બાર નીકળી જાય છે.
હાચી વાત પાણી તો પીયુંસ શરીરમાં તમે રોજનુ બે ત્રન ત્રણ ચાર લીટર પાણી પીઓ ને તો શરીર આપણું સારું કહેવાય, બધી નસો સફ સાફ થઈ જાય. પેટમાં કોઈ દાડે રોગ ના હોવે ડોક્ટર જોડે બી આપણે જે રીતે ડોક્ટર શું કે તમારે તમે પાણી ઓછું પીવ શો એના માટે તમારો પ્રોબ્લેમ થાય છે.
હમ, હા, પાણી પાણી જો આપણે ઓછું પીએ છીએ ને તો કિડની બરાબર કામ નથી કરતી, યુરિન ઇન્ફેક્શન થાય છે. પછી ઈચિંગ થાય છે, એ બધું બો જ થાય છે. અગર આપણે વ્યવસ્થિત પૂરેપૂરું પાણી પીશું ને કે ત્રણથી ચાર લીટર રાખ આખા દિવસમાં તો એટલું, તો એ બધા રોગોથી આપણે બચી શકીએ છીએ. અને અ પાણી હંમેશા શુદ્ધ અને હાઈજીનિક પીવું જોઈએ. કે જે પેલાના જમાનામાં તો કેવું હતું કે અ પોલ્યુટેડ પાણી નોહતું હવે તો, હવે તો, જ્યાં ને ત્યાં આપણે પોલ્યુટેડ પાણી હોય છે. તો જેથી કરીને આપ પડે હવે તો હવે તો બધાના ઘરમાં આરોફ આરો પ્લાન્ટ હોય જ છે.
હા, લાગેલા જ છે હાચી વાત
હ, તો એ એ શુદ્ધ પાણી જ પીવું જોઈએ અને
પણ ના હોય એ તો બી આપણે બધું વ વોટરનો કેન મળે છે ને ફિલ્ટરનો આપણેે ઘેર ઘેર દેવાવો બી બહુ સારું કહેવાય છે અન
હમ, હા, અને અને એકચુલી અ મારું મારો પર્સનલ એક્સપિરિયન્સ ચોમાસું આવે છે અને અ પાણી અ જમીનમાં પચી જાય છે, પછી જે નવું પાણી આવે છે ને
હ,
તેનાથી આપણને પેટમાં થોડા પ્રોબ્લેમ્સ થાય છે.
હા, પાણી બદલી જાય ને તો પ પેટમે આપને ગરબડ થાય થોડીક વાર
હા, અ વીટ આવે છે કે કોઈ વખત ડાયેરિયા થઈ જાય છે કે એવું થાય છે. તો અમે લોકો તો શું કરીએ છીએ કે અ આપણને ખબર પડે પાણીનો થોડો ટેસ્ટ બદલાય જાય ને એટલે અમે લોકો ફિલ્ટરનું પાણી પણ અ ગરમ કરી ઉકાળ ને પછી ભરીએે છીએ તો જેના લીધે અ પેટના પ્રોબ્લેમ નથી થતા અને આપણેે સારા રહીએ છીએ ડાયરિયા પણ નથી થતો
સાચી વાત આપણે એમ એું પાણી ના પીએ ને આપણે અહીંયા ગામડાથી આપણે જઈએ ગુજરાતમાં જઈએ તો બી પાણી પીયએ તો બી આપણે પેટમાં ગરબડ થઈ જાય એવું બધું છે
હલો
હા બોલો અવાજ આવે છે તમારી
હા હા આવું હવે હા તો એ ડાયરિયાની પ્રોબ્લેમ નથી થતી પછી આપણે શુદ્ધ પાણી પીએ તો
હમ
આપણા આંતરડા બી ચોખ્ખા રહે છે જેથી કરીને આપણને આપણને કોન્સ્ટિપેશન નથી રહેતું ને એટલે આપણા પાણી પાણી આપણા આંતરડા ને બી શુદ્ધ રાખે છે કે એના બી આપણને કઈ પ્રોબ્લેમ નથી થતા પછી અ પાણી ઓછું પીવાથી આપણને પથરીનો બી પ્રોબ્લેમ થાય છે અને પથરી નો દુખાવો તો આપણને અ એવું થાય છે કે જાણે તો અ એટલો બધો દુખાવો થાય છે ને કે એ સહન પણ નથી થતો પથરીનોો દુખાવો હતો તો જો આપણે પૂરેપૂરું પાણી પીશું અ અને પથરીના દુખાવામાં તો ડોક્ટર લોકો એમ જ કે છે કે અ પાણી પૂરે પૂરું પીવઓ તો પથરી એની જાતે જ નીકળી જાય છે
નીકળી જાય આચીશ વાત હ ડૉક્ટર જોડે જઈને ડૉક્ટર શું કે તમે ફૂલ પાણી પીઓ ફૂલ પાણી પીઓ બસ તમે પેસાબ કરો એટલે તમે જોઓ તમારે જાતે પોતે પડી જાય
હા હા એટલે જ ને એટલે પાણી પીવું ખુબ જરૂરી છે આપણા માટે પણ હવે કેવું છે કે હવે આપણેે આપડે નદીને નાળામાં જે અ ફેક્ટરીઓ જે પોલ્યુટેડ પાણી ના એના લીધે આપણને ઘણા બધા રોગો થાય છે લાઈક અ આપણા આપણને શ્વાસ ચડે છે કે પોલ્યુટ ટેટ પાણી પીવાથી ઘણા બધા રોગો થાય છે ડાયરિયા થાય છે યુરિન ઇન્ફેક્શન થાય છે પછી અ આ આપણને પેટના ખાસ કરીને પેટના રોગો થાય છે
તો ઓ બી એમને શું કરે છે પાણી આપણે બાર મહિના રાખવા માટે ગમે તે આપણે પાણી નાખતા હોઈએ નહી તો એમનેમ પાણી પડ હો નેમે જીવા જ પડી છે એના માટે બધું એમ મિલાવટ કરે છે કઈ ફીટકડી નાખે છે ગમે તે આપણે પઉડર નાખે છે પાણીમાં કે્યાઑ પ પાણી બાર મહિના ઓદી ખરાબ ના થાય કે આમ જેવો કાચ જેવો પાણી શોકો જીવાત ના પડે એમ પાણી એના માટે એ યુજ કરતા હોય તો આપણે ઓ પાણી હોય ને આપણે ઉબાડીને છાણે ને પીએ તો સૌ સારું કેહેવાય કોઈ ગમે જાતની બીમારી ના આવે આપણા જોડે
હા સાચી વાત છે તો એ બધું પણ અત્યારે કેવું છે કે બધું અ બધું ફેક્ટરી વાળા લોકો ગમે તે ગમે ત્યા રીતે નદીમાં ઠાલવે છે તો એ ન થવું જોઈએને કે પોલ્યુટેડ પાણી ન કરવું જોઈએ ને એમણે કે લોકો ના લોકોના સ્વાસ્થ્યથી ચેડા થાય છે ને આ વસ્તુથી એમ.
હાચી વાત હ ને હાલ તો આપણે ચ ચોમાસામાં બહુ ધ્યાન રાખવું પડે પાણીનો તો ચોક્કસ ચોમાસામાં ધ્યાન રાખવું પડે.
હા સાચી વાત છે ચોમાસામાં તો ખાસ ધ્યાન રાખવું જોઈએ. કે હવે જો અત્યારે આટલો બધો વરસાદ પડે છે તો એના લીધે બી પાણીમાં બધું મિક્સ થાય છે અને અ
વધારે માપનું પાણી નહી પણ વધારે પાણી પડી જાય ને તો બધું ગટર નોંધ બધું નાણાં નોંધ બ ધૂ ડેમ બધું ભેગું થઈ જાય એના માટે આ ચોમાસાનું બહુ ધ્યાન રાખવું પડે પાણીનો આપણે.
હા બરાબર છે તો એટલે જ અને પાણીથી પાણી પીવાથી તો આપણને તો પાણી તો કેવાય છે ને કે જળ એ જીવન હવે આપણે હ હવા પાણી ખોરાક એ બધું તો આપડી જરૂરિયાતો છે. કે બેઝિક જરૂરિયાતો છે કે જેના વગર તો ચાલતો જ નથી.
ખાવાનું નહીં હોય તો ચાલે લેકીન પાણી વગર આપણે ના ચાલે.
હા સાચી વાત છે. અને પાણી ન પીએ ને તો આપણને કેવું લો ફીલ થાય છે. કે આપડે આખો દિવસ ખાવાનું નહી હોય તો ચાલી જાય. એક વાર કેપ આપ આપણે પોતે ભી કરવા ચોથ ને એ બધું કરીએ છીએ ત્યારે આપણેે પાણી પણ નથી પીતા તો કેવું આપણને પેલા પાણી જ યાદ આવે છે ખોરાક તો પછી પણ આપણે પેલા પાણી જ પીએ છીએ કે પાણીથી જ આપણે ઉપવાસ તોડી એ છીએ.
સાચી વાત છે આપમણા શરીર માટે આપણે મનુષ્ય જીવન શરીર માટે પવણ પાણીની બહુ જરૂરત છે પાણી પીવું જ પડે રોજ ન તમે ત ચા ચા ચાર લીટર પાણી પિયોને તો શરીર માટે બહુ સારું કેહેવાય. ગમે જાતની તમારી બીમારી ના આવે કોઈ દાણ આખું પેટ સાફ થાય નસો થફ થાય.
હા હ. અત્યારે અને પછું આપણને આપણને ગરમીમાં પણ જો ગરમીમાં પણ આપણને પરસેવા રૂપે નીકળી જાય છે પાણી તો આપડણે પાણી પીએ કે ગ્લુકોઝ વાળું પાણી પીએ એટલે કેવું ઇન્સ્ટન્ટ એનર્જી આવી જાય છે. લીંબુવાળું પાણી પીએ કે ગ્લુકોઝ વાળું પાણી પીએ તો એનાથી આપણને ઇન્સ્ટન્ટ એનર્જી આવી જાય છે. એટલે પાણી તો આપડી લાઈફ ના લાઈફની બેઝિક જરૂરિયાત માનું છે. એટલે પાણી તો જરૂરી જ છે પાણી વગર તો માણસ ર જ ના શકે.
એક વખત તો પાણી માણસ ગમે તે જેટલો એમ બીમાર પડ્યો હતું પાણી થી એક વાર માણસ નો જીવ આવતો રહેે પાછો.
હા.
ગમે તે માણસ બે ભલે એક્સિડેન્ટ થયો પડ્યો હતો તો શું કે મને પાણી પી લઓ. એવું પાણી વગર તો ચાલીસ નહી.
હમ સારું ચાલો હવે તમારી સાથે આ ટોપિક પર વાત કરવાની મજા આવી. નવું નવી વસ્તુ જાણવા મળી તો ચાલો ફરીથી